હલો.
હેલો. હેલો, હા બોલો.
હા, કેમ છો?
મજામા, તમે?
હું પણ મજા મા છુ, જમી લીધું?
હા જમાઈ ગયું.
હા, શું ચાલે છે બાકી.
કઈ નહી, તમે બોલો, વરી
મે કીધું, આજે થોડી ફાસ્ટ ફૂડ વિશે ચર્ચા કરીએ.
હા બોલો.
ફાસ્ટ ફૂડ એમતો આપણને બધાને બહુ ભાવે છે. ઝટપટ આપણને એમ થાય કે, અ મજા તો આવે પણ ધીમું ધીમું ઝેર હોય છે આપણા માટે, એ આપણને નથી ખબર હોતી. સ્વાદમાં તો આપણને એક નંબર લાગે, પણ જો શરીર માટે તો એ બહુ ખતરનાક હોય છે.
હા બર
આપડે
જેમકે કરેલા, કારેલા બાળકોને દૂર રાખ ખાયજ નહી, મોટા માણસો ખાયે, પણ બાળકો તો ખાયે નહી. ઝેર છેને એવું કે, બધું ખરાબ લાગે, કડવું લાગે. એવુંકે ને બાળકો બધ
હા સાચું કીધું, બાળકોને અત્યારે પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ને મોમોઝ, ને એવુંજ બધું ખાવાનું મન થતું હોય. પણએ અ ખરેખર એના માટે કેટલું બધું નુકસાનકારક છે, એ એને નથી ખબર હોતી. એમાં વધારે પડતું. ખાંડ, મીઠું, તેલ, મસાલો, મેંદો અને પ્રિઝર્વેટિવ એ ઉમેરવામાં આવેલા હોય છે, એના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર કેટલું બધું નુકસાન થતું હોય છે.
હા બરાબર, અને તે કેવા તેલમાં કરેલા હોય બધું, બે ચાર દિવસનું તેલ હોય, એનામાં જ બધું તળ્યા કરે ને વારી.
હા, એ લોકો વારંવાર એકને એક ક તેલ વાપરતા હોય છે, એના કારણે અ આપણે અ ગંભીર બીમારીઓના સા કાર પણ બનીએ છે, ઘણી વાર કેવું થાય એના કારણે આપણને પેટને સંબંધિત બીમારીઓ પણ થાય, એ પાચવામ વચન કરવામાં પણ અ આપણને વાર લાગે છે. અ મેંદો એમાં વાપર વાપરતા હોય એટલે એના માટે થઈને.
બરાબર, અને મે તો મેંદાની રોટલીઓ, કેટલી કચોરીઓ સમોસા એ બધું મેંદા માંથીજ થાયને બધું.
હા! એના એના કારણે શું થાય આપણને? એસિડિટી, ગેસ, કબજિયાત. એવી બધી તકલીફો થાય છે. એના કારણે શું થાય કે? વજન પણ વધે. ડાયાબિટીસ ન પણ જોખમ વધી જાય. ખરાબ કોલેસ્ટ્રોલ વધે, બીપી વધે. એટલે લોકોને સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન કરે છે.
હા બરાબર.
અને. અ આપ તમે એ પણ જોયું હશે કે, જો વધારે પૂડતું આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ. તો આપડા ચહેરા પર પણ આપણને ખીલ ને એ બધું સમસ્યા જોવા મળે.
હા! બધું પિમ્પલ છે. એવું બધું ખરાબ છે. એ થઈ જાય ને પછી.
હા! આપણે એ ખાવામાં તો બહુ સારું લાગે છે. પણ જો અ એ એના આપણે જે નુકસાન છે, એ આપણને નથી ખબર આવતી હોય. એ જેમ કે બર્ગર છે. તો એ બર્ગર બર્ગરમાં પણ. એ ટિકકી અને જે સલાડ વાળો. અ એ બધું નાખેલું હોય છે. તો એક આપણે ઘરે પણ આસાની થી બનાવી શકીએ એમ. તો આપડણે જો ઘરે બનાવીએ તો આપણે ચોખ્ખાઈથી સ્વચ્છતાથી બનાવીએ. તો એ આપણને એટલું બધું નુકસાન નથી કરતું. પણ જો આપણે એજ વસ્તુ બાર. અ લારી પર કે બાર ખાઈએ. તો એ આપણને અ ક્યારેક બીમારી ન સંકેત પણ આપતા હોય છે એમ. કે એનાથી આપડે બીમાર વધારે થઈ જઈએ.
હા બરાબર.
હા! આપણેે બને ત્યાં સુધી, બાળકોને બી. અ ફાસ્ટ ફૂડ જેટલું બને એટલું ઓછું જ આપવું જોઈએ. અને ઘરનું જ્યાં સુધી બને ત્યાં સુધી ઘરનું જ બનાવેલું, ખોરાક આપ.
હા! બાળકો પણ માને નઈ ને, બહાર નું જોઈ. ને બધું ખાવાનું. ઘરનું બનાવે તો ને આ મારમાં ખાવું એવું કે ને બધું.
હા! એટલે આપડે બાળકોને આપડે બને ત્યાં સુધી આપડ જો. ઘ ઘરેથી બનાવીને આપએ તો, બાળકો પણ શોખ થી ખાય છે. અ ઘણી વાર આપડે કેવું થાય કે, ઘરમાં જ. ચીપ્સ ને, કોલ્ડ્રિંકસ ને એ બધું મળી જતું હોય છે બાળકો ને. એટલે એ લોકોને. દસ દસ મિનિટે કે પંદર પંદર મિનિટે ખાવાનું મન થાય. એને ચોક્કસ જે સમયસર ખાવાની જે ટેવું હોય કે આપડણે. અ બપોરે શાક રોટલી ખી જોઈએ. રાત્રે શાક રોટલી ખી જોઈએ. એ નથી ખાતા. આ ચીપ્સ ને, કોલ્ડ્રિંકસ ને આ તે. અ આ બધું ફાસ્ટ ફૂડ ખાઈ લેતા હોય છે. એના કારણે એને. અ જે ભૂખ લાગતી હોય છે. એ વારે વારે ભૂખ લાગે એમ. એનાથી એનું પેટ. એટલું બધું નથી ભરાતું. અને એને આખો દિવસ ખાવા માટે. તડક લાગે છે.
હા! બરાબર. પણળ અને શાકાભાજી વઘારે તેલમાં કરવો જોઈએ પાસ ફુડ સાથે ઠંડુ પાણી પણ વધારે ઉપયોગ માં લેવું જોઈએ વધારે પીવું જોઈએ. તો સ્વાસ્થ્ય પણ સારું રહે ને તો પછી બીમારીઓ. કઈ.
હમ
શક ને પછી
હા એ તો તમે સાચું કીધું ફાસ્ટફૂડ ખાવું એ ખરાબ નથી પણ વારે વારે ખાવું અને આદત બનાવી લેવી એની જ એ બહુ ખરાબ વસ્તુ છે કારણ કે જો આપણે રોજિંદા જીવનમાં ક્યારેક ક્યારેક ખાઈએ તો એનાથી કોઈ નુકસાન નથી પડતું તો પણ જો આપડે વધારે પડતું ખાઈએ તો એ આપણા શરીરમાં નુકસાન કરે છે. કેમકે આપડે બહાર જે દુકાનોમાં કે હોટેલોમાં કે રેસ્ટોરન્ટોમાં ખાવા જઈએ તો એ લોકો ચોખાઈ ન કઈક અ ધ્યાન નથી રાખતા હોતા જયારે આપડણે ઘરે બનાવીએ તો આપણે એકદમ જે શાકભાજી હોય એમાં વાવ એને પણ આપણેે શાક ચોખા આપણેે વાપરતા હોઈએ છ છેએ
ખાલી સવાદ માટે જ હોય ને બધું.
હા એટલે આપડે જો સાવચેતી પૂર્વક અસાજ સાવચેતી પૂર્વક ફાસ્ટ ફૂડ ખાઈએ કે અમુક ચોખ્ખી જે હાઈજીન ને ધ્યાન રાખવામાં આવેલી હોય એવી દુકાનોથી ખાઈએ અથવા તો આપણેે ઘરે બનાવીને થઈએ તો એ આપણા માટે એટલું બધું હાનિકારક નથી હોતું પણ જો આપણેે અ જ્યાં ચોખાઈ ના હોય જ્યાં અ વાસી ખોરાકનો ઉપયોગ થતો હોય એવી જગ્યાએથી આપડણે ક્યારેય ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ ઘણી વાર કેવું થતું હોય કે હોટેલોમાં અને રેસ્ટોરન્ટોમાં શું થતું. કે વાસી જ ખોરાક આપણને પાછો ફરીથી ગરમ કરીને આપી દેતા હોય છે. અને આપણને એ વસ્તુ નો ખ્યાલ નથી હોતો અને આપણે ખાઈ લઈએ છીએ એના કારણે આપણને પણ ફૂડ પોઈઝનિંગને બધા અ રોગ થવાની શક્યતા વધી જાય છે.
આપે ને બધું માખીઓ મજરો ને એ ભજાયને આપડે આપી
હા
સુુંરી અને એનાથી વાડે પણ ઘરે બનાવેલું ખાવાથી પણ આપ શરીર ને
હા ચોખાઈ નું ધ્યાન નથી રાખવામાં એ લોકો જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે ખાવાની એટ એ પણ આમ ઢાંકીને નથી મુૂકતા કે ચોખ્ખા પાણી થી વાસ પણ સ્વચ્છ નથી કરવામાં આવતા એના કારણે આપ વધારે બીમાર પડીએ છીએ
વાસણ પણ સાબુથી ને એવું થી ધ હોવું જોઈએ
હા સાચું કીધું ત અને એજ વસ્તુ જો આપણે ઘરે બનાવીએ તો આપણે સારા એવા શાકભાજી એમાં અ ચોખા વાપરીએ તેલ સારી ગુણવત્તા નું વાપરીએ એ બધું આપડણે ખાસ ધ્યાન રાખીએ એમ જયારે બાર જે આપણે ફાસ્ટ ફૂડ હોય તો એમાં જે વાપરવામાં આવે અનાજ છે કે જેનું તેલ છે. એ બધું ચોખ્ખાઈ પૂર્વક નથી વાપરવામાં આવતું એને સાફ બરોબર રીતે કરવા મને આવતું એટલે એ આપણને વધારે બીમાર પડી શકાય છે એથી
હા બરાબર
તમે શું બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરો
અમે તો કઈ નને ફક્ત એવું કચોરી ને એવું ઘરે ના બનાવે તો પછી સુભાર લાવવું પડે ને બાળકો માટે નહી તો બાકી તો બધું જ જે ઘરે ભને ત્યાં સુધી તો ઘરે જ બનાવે પણ બાકીનું જે નહી બને એ પછી બહાર થી જ લાવું પડે
હા સાચું કીધુ અને બાળકો માટે તો આપણે અત્યારે સ્કૂલમાં છોકરાઓને. આપવા માટે પણ રોજે કઈક ને કંઈક અલગ બનાવી આપવું પડે છે.
હા તો ટિફિન પણ લઈ જાય, બાળકોને તો પછી ઘરે જ મેલી જાય ને પછી.
હા એટલે જો આપણેે ઘરે જઈને સ્વાદિષ્ટ ભોજન આપીએ તો બાળકોને પણ અ બારનું જે ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છાઓ થોડીક ઓછી થાય એમ કે સમયસર એને જો ખોરાક મળી જાય. તો એને અ ખાવાની જે ઈચ્છા હોય. છે, એ સમયસર એને પૂરી થઈ જાય તો એ પછી ફાસ્ટ ફૂડ ખાવા માટે આગ્રહ એટલો બધો નથી રાખતો એમ એટલે આપડે બને ત્યાં સુધી બાળકોને સમયસર અને ઘરનું સ્વાદિષ્ટ ભોજન જ આપવું જોઈએ. હા આપડે ક્યારેક અઠવાડિયામાં એક વાર કે એમ બાળકોને બહારનુ ફાસ્ટફૂડ ખાવા માટે આપીએ તો એમાં કોઈ વાંધો નથી પણ જો એજ વસ્તુ વારંવાર ફાસ્ટ ફૂડ ખાય તો એ એના શરીર માટે પણ યોગ્ય નથી.
બરાબર
હ તો ભલે ત્યારે તમારી સાથે વાત કરીને મજા આવી હવે આપણે કાલે વાત કરીશુ
હા બરા